હલો મજામાં છો તમે
હા હું પણ મજામાં જો આજ મને તારી સાથે સમય વ્યવસ્થા આપણનું મહત્વ આ વિષય પર વાત કરવાની છે.
બા આ તો ખૂબ ઉપયોગી અને જીવનમાં કામ લાગે એવો વિષય છે અને સમય જીવનની સ્વતી કિંમત વસ્તુ છે.
હા પસાક બોમા તો પાછો મળી શકે પણ સમય એક વાર જતો રહે પછી પણ આ પાછો આવતો નથી.
એકદમ સાચી વાત એટલે તો સમયનો યોગ્ય ઉપર કરવાનો ખૂબ જરૂરી છે અની એજ સમર વ્યવસ્થા પણ વિકલાય.
હા સ એટલું એટલી શુંધ કેતા હોશે કે કઈ?
સમય વ્યવસ્થા પણ તે એટલે આપણા દિવસ થી જ દિવસના કામોને યોજના સાથ તે યોગ્ય ક્રમને અને યોગ્ય સમય પૂર્ણ કરાવી કલા.
હા. એક મિનિટ આ બેન એક મિનિટ એક મિનિટ. હ તમારો અવાજ નથી આવી રહ્યો એક મિનિટ હા. હા એટલે દિવસ કામ પેલેથી નક્કી કરવા
હલો.
હા હા હા બોલો.
એક બે દિવસ ના કામ પહેલે તે નક્કી કરવા
હા ક્યા કામ પેલી કરવાના ક્યા પછી કરવાના ક્યા કામ માટે કેટલો જ સમય આપવાનો અહીંયા બ તો નક્કી કરું વ્યવસ્થા પણ છે. અને ઘણા ફાયદા છે. જે પહેલા તો ફાયદા એ કે કામ સમય પર પૂરું થાય છે અને બીજી ફાયદો એ કે ગડબડ અને ઉતાવળની તણાવ આચો થયો છે.
હા, ક્યારે કે કામો વધી જાય અને પછી ગભરાટ થવા લાગે ને. હલો.
હલો.
હ, હા. ક્યારેકે કામો વધી જાય અને પછી ગભરાટા થાવે લાગે ના હા.
અને એટલે એટલે એમ માટે સમય વ્યવસ્થા પણ જરૂરી છે જો આપને સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ કામ બાકી રહેતું નથી અને મન શાંત પણ શાંત રહે છે.
વિદ્યાર્થીઓ માટે પણ આ ખુબ જરૂરી હશે ને?
જરૂરી છે જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે. હોમવર્ક, વાંચન, રિવિઝન, રમત ગમત અને આરામ આ બધું સમય પ્રમાણે કરવું જોઈએ અને સમય પણ હોય તો આ અભ્યાસ સારો થાય.
હા, નહીતર પરીક્ષા સમયમાં તાલા થઈ જાય અને પછી કોઈ પણ ગડબડ થઈ જાયને.
હા, બિલકુલ મજે રોજ થોડો થોડા અભ્યાસ સમયે કરાયે તો પરીક્ષામાં વખતે બોજ ના લાગે.
કૃણી માટે પણ સમય વ્યવસ્થા પણ જરૂરી છે ને?
હા, ખૂબ જરૂરી છે ઘર કામ, રસોઈ, બાલ્કોની કાળજી બાજાર, સફાઈ પરિવાર માટે સમય આ બધું વ્યવ કરવાન સમય વ્યવસ્થા પણ જરૂરી છે.
કામ કાજ લોકો માટે તો એ વધારે મહત્વનુ હશે ને?
હા, અને ઓફિસમાં તો કામ ઘરની જવાબદારી ફોન, મીટિંગ, પ્રવાસ આ બ અથવા તે વિશે સમયનું સંતુલન રાખવું જરૂરી છે.
સમય વ્યવસ્થા પણ ન હોય તો શું સમયે સમસ્યા થઈ શકે?
મજે કામ અધુરા રહે માનમ માનમાં તનાવ વધે અને ઉતાવલા ભુલાદ થય નંતર આરોગ્ય પણ પડે અને જીવન વ્યવસ્થિત ન બની જાય.
હા, ક્યારેક કામ બાકી રહે તો અ અપરાધ ભાવ પણ થાય.
સાચું અને પછી તો આત્મવિશ્વાસ પણ આચો થવા લાગે અને એટલે નાન કાઢી યોજના પણ જીવનમાં મોટા બદલાવો લાવી શકે ને.
સમય વ્યવસ્થા પણ કેવી રીતે શું કરી શકાય તમે કઈ કહી શકશો કે?
અ સ્વતી પેલા તો દિવસાના કામ કામોની યાદી બનાવીએ પ છીએ એમાંથી ક્યાં કામ ક્યાં જરૂરી છે અને તો ક્યાં પછી કરી શકે. એ નક્કી કરવાનું.
એટલે પ્રાયોરિટી નક્કી કરવાની પછી.
હા, એકદમ સાચી વાત તો પહેલા મહત્વનું કામ પછી સામાન્ય કામ એક ના તે સામાન્ય સાચો ઉપયોગ થાય છે.
મોબાઈલ અને સોશિયલ મીડિયા સામે બગડવાનો ઘણો ભાગ ભજવે છેને?
હા, આખું મજે ક્યારેક માન માણસ થોડો સમય પાડે. મોબાઈલ પણ ખોલે અને પછી એ બી કલા નીકળી જાય એ તે મજે મોબાઈલમાંને માટે તો પણ મર્યાદા જરૂરી છે. હા, એટલે તો નક્કી સમય રાખવાનું જ. જેમ કે મોબાઈલ માટે તો આધો કલાક ન ત અભ્યાસ માટે કલાક તો આ આરામ માટે થોડો સમય હેને.
સમય વ્યવસ્થા પણ બી જીવનમાં શિસ્ત પણ પણ ના બનાવે?
હા, શી શીંત જવાબદારી અને તો આત્મવિશ્વાસ ટ્રેન. વધે છે અને સમય સમયસરમાં જે કામ કરનારા વ્યક્તિ સફળ બનાવે છે તરફ વધે છેને.
મને લાગે છે કે સવારે વહેલા ઓઠું પણ સમય વ્યવસ્થાપન નો ભાગ છે.
જરૂરજ સવારે તો વેળા ઉઠવા તન દિવસ લાંબ લાગે છે. કામ આરામાંથી થય છે અને તો મનમાં તાજુક રહે છે.
આ વિષ થી એક વાત સમજાય છે સમય જે જીવન છે કે
બિલકુલ જે વ્યક્તિ સમ સમયની કદર કરે છે. એ જીવનમાં આગળ વધે છે.
ચાલ હવે સમય વ્યવસ્થાપન ન મુખ્ય ફાયદો ગણીએ
હા જરૂરજ સમય વ્યવસ્થાપના ઘણા ફાયદા છે કામ સમય પર પૂરું થાય. તનાવ આછો તો એ અભ્યાસ અને કામમાં સુધારા થાય. અને શ શિસ્તા આવે આવે અને આત્મવિશ્વાસ વધે જીવન સંતુલિત બને આરોગ્ય માટે પણ સમય મળે અને
હા આ બધા ફાયદા તો ખુબ મહત્વના છે આમ
હા સમય વ્યવથા કે કેવલ કામ માટે નહી પણ સુખી અને સ તો લ જીવન માટે જરૂરી છે.
તો નિષ્કર્ષ છે કે સમયનો સાચો ઉપયોગ કરનારો વ્યક્તિ સફળ બને છે.
એકદમ સાચુંજ સમયને તો વ્યાયામ ના જવા દ દેવો અને પણ યોગ્ય કામ ના વાપર કરવાનું એ સાચી સમજદારી છે.
મને આજે તારી સાથે આ વિષ પર વાત કરીને ખુબ શીખવા મળ્યું. કે સમય વ્યવસ્થા પણન શું છે તું મને ખુબ સારી રીતે સમજવાયું
હા મને પણ આનંદ થયો કે સમય વ્યવસ્થા પણ જીવનને સુધર અને સફળ બનાવે છે. અને તો સમય જીવનની સતિ મૂલ્યવાન સંપત્તિ છે સમય વ્યવસ્થા પણ કામ સમય પર બ પૂરી થયું છે તનાવ આજ થઈ છે અને તો જીવનની મ સ્થતા આવે છે વિદ્યાર્થીઓ થાય છે ગ્રીક હોય કે કામકાજી વ્યક્તિ બઠ્ઠાણ માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે સમય ની તો કદર કરવાના જે જીવનમાં આગળ વધે છે.
હા સમય મૂલ્યવાન વસ્તુ છે બરાબર વાત કરી તમે.
હા અને તમારા નજરમાં શું છે સમય વ્યવસ્થાપ પર નુ.
મારા નજરમાં એવો છે કે સમય સમય બઠા બઠ્ઠા નાો ફેમિલી હોય કે ફ્રેન્ડ હોય પણ બરાબર ટાઈમ તો અને સમય નો પણ વાપર કરો સવારનો જો જર ઉપયોગ કરતો સમય ન નષ્ટ થવાનો હોય છે આપનું આપનું જે ડેલી રૂટીન છે સમય બરાબરથી લખો કે આ વસ્તુ શું કારણ એક ટાઈમ ટેબલ બનાડો. ટાઈમ ટુ ટાઈમ તે વસ્તુ થવા જાય એટલે કે સમય વાયા વાયા ના જાય જિંદગીમાં સય સમય ખુબ મૂલ્યવાન છે.
હા અનેજ હાસ શિસ્ત પણ લાગેલ છે. પણ જવાબદારી પણ આપને વા આ છે જ આત્મવિશ્વાસ વધે છે જ પ્રેમ વધે છે છે સમયની કમ કામ કરવાના તે વ્યક્તિ સફળ બી બને છે. જે સમયની કદર કરે તોપના આગળમાં જિંદગી માં વધે છે.
કામ સમયે સારું પૂરી થાય છે તણાવ ઓછો થાય છે અને જીવનમાં શસ્ત આવે છે વિદ્યાર્થી ય ગૃહણી હોય કે કામકાજ વ્યક્તિ બધા માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે સમયની કદર ના જ જીવનમાં આગળ વધે છે. ન તો પછી કઈ નહી સમય ની કદર ના કર જીવનમાં બેઠી જાય.
હા તે તો છે જ અને સ્વતાથી પેલા તો દિવસ ના કામોની યાદી બનાવી કે શું કામ? કેરી કરવાનું કેવા? કરવાનું પછી એમાંથી મ કંઈ કામ કરવા જરૂરી છે અને તો ક્યાં કામ પછી કરવાની જરૂરી છે.
હા સમય ખુબ મોટી વસ્તુ છે.
સમય વ્યવસ્થાપન કેવી રીતે શરૂ કરી શકે?
સમય વ્યવસ્થા આપણ પહેલે તો જયારે સ આ જયારે રૂટિન જયારે સ્ટાર્ટ થાય ત્યારે આપણે ડિસાઈડ કરવું જોઈએ કે એટલા એટલા ના એટલા ટાઈમ આ કામ થવું જોઈએ એટલા ફેમીલી ને ટાઈમ દો---ફ્રેનડ ને ટાઈમ દો.
હ
અ નહી તોજે કામ અધુરું છોડાય નય જે કામ અધુરા ર તો મનમાં તનાવ બી વધે. અને ઉતાવલા બી મન ખૂબજ ભૂલા થય અને આરોગ્ય પણ સ પડે અને તો જીવન આવશયક બની જાય હેને અને કામકાજ લોકોને માટે તો એ વધારે મહત્વપૂર્ણ છે. હા અને ગણીત માટે પણ સમય વ્યવસ્થા પણ જરૂરી છે ને?
હા ગૃહની માટે તો કેમ છે કે સક્કામાં જે ગૃહની જો વર્ક કરે નહી કરતા ઘરનું ઘેરનું પણ સ્ટેબલ કરવાનું અનેર ઓફિસ નું પણ સ્ટેબલ કરવાનું એટલા માટે ગૃહની માટે તો ખુબ સારું છે.
હા કામની વા તો હા ક્યારે કામોની વધી જાય અને તો પછી ગબરાટ બી થવા લાગે.
હા
અને એટલા દિવસ આ કામ પેલે તો થી નક્કી કરવાનું જોઈ અને એક સમય વ્યવસ્થા પણ પિકવ લ છે પણ સમય એક વાર જાતો રહે તો પછી પછી આવતો નથી એ ને
હા સમય એકદમ ગયો તો ગયો પછી આવતો નહી.
હા અને મ માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે જીવનમાં તો આવે છે વિદ્યાર્થીઓ હોય ગ્રણી હોય કે કામકાજ વ્યક્તિ હોય બટાનું માટે તો વ્યવસ્થામાં વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે
હા સમયની કદર કરનારો જ વ્યક્તિ જો જે સમયને નષ્ટ કરે તે છતાં બી નષ્ટ થઈ જાય
હા અને સમય જીવનની સ્વતી મૂલ્યવાન સંપત્તિ છે ને
હા
અને મજ તણાવ આચું થય છે અને તો જીવન માં સ્થિત હો એ છે મને પણ મને પણ આનંદ થયો સમય વ્યવસ્થા પણ જીવનને સુદર અને સફળ બનાવે છે અને થ આજે તો થાજી સાથે હા વિષય પર વાત કરીને ખુબ શીખવાનું મળે છે ધન્યવાદ
ધન્યવાદ આવજો
આવજો